હા
કેમ છો?
મજામાં?
બસ મજામાં તમે?
તમે શું કરો છો?
બસ જો ફરીને આયા.
એવું છે હ, અમે વિચારી રહ્યા છે કે ક્યાંક ફ જઈએ, હવે કયા સ્થળે જવું તમને
અત્યારે દ્વારકા સારું છે, દ્વારકા જઈ આવ હલો. હલો.
હાલો.
હા.
અવાજ નથી આવતો તમને મારો?
હવે આયો, બોલો
હમ્મ, મને એક વિચાર આયો તો મે કીધું લાવ વાત કરું તમારે જો
બોલો ને
હમ્મ, કયા સ્થળે ફરવા જવું સારું રેશે?
અત્યારે દ્વારકા અત્યારે રેની સિઝનને એવું બધું છે ને એટલે ત્યાં મજા આવશે.
નઈ એ તો આપડા કૃષ્ણ ભગવાન ની ભૂમિ કેહેવાય ને?
હા.
ત તમે ક્યાં ફરી આયા હમણાં?
અમે હમણાં મુંબઈ ફરીને આ્યા.
ઓહો તમને ફરવું બો ગમતું લાગે છે, નઈ? હમ્મ, બીજા કયા સ્થળો છે જે જોવાલાયક આપડા? ભારતમાં. હમ.
આપડા ભારતમાં તો બધા બો છે જેમકે ઉદયપુર છે, જેસલમેર છે, જયપુર પુર છે પછી દિલ્હી છે, આગ્રા
છે.
જમ્મુ કાશ્મીર છે. સાઉથમાં જઈએ તો, અ તમિલનાડુ છે. ત્યાં મજા આવે બધે ફરવાની. કેરળ છે,
હ. અમે બી એવું વિચારી રહ્યા છે કે ક્યાંક ફરવા જઈએ. પણ ફરવા જઈએ એ પેલા કેટલી બધી પૂર્વ તૈયારીઓ કરવી પડતી હશે ને? તમે કરી જ હશે ને એવી રીતે બધું તૈયાર?
હા, પેલેથી બધું કપડાં છે બધી જરૂરિયાતની જે વસ્તુઓ લઈ જવી પડે એ લઈ જવી પડે. પછી વરસાદ પડ- તોય તો બધી રેનકોટ એ બધી પહેલેથી પ્રિપરેશન કરીને જવું પડે ને?
હમ. સાચી વાત છે તો તમે એનું બુકિંગ ક્યાંથી કરાયું છે ફરવા જવા માટેનું?
બુકિંગ, અમે ગૂગલ પરથી જ બધું બુકિંગ કર્યુંતું.
હમ.
ટ્રાવેલ્સમાંથી બધું બુકિંગ કર્યું હતું. બધું સારું હતું મજા આઈ.
હમ, સાચી વાત. બાળકોને પણ સાથે લઇ ગયા હશોને?
હા, બાળકોને બી લઈ ગયાતાને.
હમ હમ અ બરાબર છે. અમારે પણ જવું
તમે ક્યાં જવાનું વિચારો છો?
અવે અમારું તો હજુ કઈ નક્કી નથી. હજુ તો વિચારીએ છીએ કોઈ સ્થા સારું સ્થળ હોય ત્યાં જવું છે. આમ તો શિમલા ને બધે જવાનો વિચાર છે અમારો. હમ.
ઓકે. હમણાં તમે બે મહિના પહેલા લગભગ ઉદયપુર જ જઈને આવ્યાને?
હા, ગયાતાને અમે લોકો ઉદય પર ફરીન આયા હમણાં.
કેવું રહ્યું?
બસ સરસ છે, ફાઇન છે, ત્યાં તો બધું એતી ઐતિહાસિક સ્થળો જોવાલાયક છેને બધા. આપણા બધા વારસા છે, સંસ પ્રકૃતિ છે ત્યાંની બધું જોવા જેવું છે બધું ત્યાં. હમ.
હમ, ફેમિલી જોડ જઈએને તો મજા પણ આવે.
શું નાસ્તા વાસ્તા લઈ ગયા હશોને જોડે?
હા, નાસ્તા તો લઈ જવા પડે ને મતલબ ઓલમોસ્ટ સાત આઠ કલાકનું ટ્રાવેલ હતું એટલે.
હમ હમ. નોન
હવે તો બધા સ્થળો એ મોબાઈલમાં જ આવી જાય છે ને બધું બુકિંગ કરાવો બધા જોવાના સ્થળોએ લોકો તો બસ ફોટા પડાવામાં જ મસગૂલ થઈ જાય છે ને.
હા.. બધું ઓનલાઈન જે આપડે જોઈએ ને એ બધું ત્યાં પ્રોપર એવું જ છે.
હમ હમ.
ઓનલાઈન બુકિંગ કરેલું હોય ને તો કોઈ જગ્યાએ આપડે વેઇટિંગમાં પણ ઉભું ના રહેવ પડે ને. બધું આપણને ઈઝી રે કે, ક્યાં ક્યાં હોટલમાં બી આપડે પેલેથી બુક કિંગ કરેલું હોય ફોટોસ બી જોયેલા હોય ને તો આપણને આઈડિયા રે કે આવા ફોટો આવા રૂમ જ હશે કે આપણને આ રીતે ફેમિલી જોડે જવું છે તો આપણને આવી રીતે યોગ્ય રહેશે ત્યાં જેટલું આપણને નજીક પડે તો આપડે વોક કરીને બી જતા રહીએ. એ બધું જોઈને જ બુકિંગ કર્યુંતું
પ્રવાસમાં બી જવાની મજા આવે ને? સમૂહમાં.
હા. જોડે બધા ગયા હોય તો મજા આવે બધા જોડે. આપડે પ્લાનિંગ કરીએ કઈક હવે.
હા હા તમે શેમાં ગયા તા બસ માં કે પ્લેનમાં ગયેલા કે ટ્રેનમાં ગયા તા
અમે ટ્રેનમાં ગયા હતા
હમ હમ બુકિંગ કરાય તું
ટ્રેન જ સૌથી હા બુકિંગ કરાવ્યું હતું ને ટ્રેન જ સૌથી ઈઝી પડે કે ત્યાં આગળ વોશરૂમ ટ્રેનમાં જ વોશરૂમ ને બધું સગવડ થઈ રે પેલું બસ માં તો ગમે ત્યારે ઊભું રે ત્યારે જવાનું મળે આ તે બધું
હા ટૈનતો એમાં તો કેવી મજા આવે ને એ બધું કુદરતી દ્રશ્યો જોતા જોતા પણ જવા
અને ઇઝીલી બહુ જલ્દી પહોંચી બી જઈએ આપણે ટ્રેન
હા અને ભાડું બી સસ્તું પડે બધું સારું છે ટ્રેનમાં બધું
હમ અને ક્લીન બી બહુ મસ્ત હતું
હ હા બરાબર છે.
હા
હમ હમ બીજુ કોહ તમારા ઘરે શું કરે છે બધા
બસ મજામાં છે તમે નવો ફોન લેવાના હતા ને શું થયું પછી
હા ફોન તો હવે લેવો છે પણ એવું વિચારવું છે કે કયું મોડલ લઉં
મારે મતલબ એન્ડ્રોઈડમાં જવું છે કે પછી આઈફોનમાં જવું લેવો છે
ના ના મારે તો આઈફોન જ લેવો છે
તો હમણા થોડોક ટાઈમ રોકાઈ જાવ ને હવે આઈફોન એટીન પ્રો આવશે જ ને એટીન લોન્ચ શે પછી એટીને લેજો
હા હું એ પણ એ વિચારી રહ્યો છું કે હમ
બે ચાર મહિનામાં લોન્ચ થઈ જશે આઈફોન એટીન એટલે પછી આઈફોન એટીન લઈ જોયું હોય તો નવું મોડલ પણ મળે ને નવા ફીચર્સ પણ એના મળે ને આપણને
હા અત્યારે તો હવે મોબાઈલ ન તો કેટલું ફાસ્ટ છે શું કેહેવાય ઝડપથી જમાનો વધી રહ્યો છે કે મોબાઈલ વગર તો ચાલે જ નહી
હા કઈ અને મોબાઈલ હોય તો આપણને ઈઝી પણ લાઈફ પણ ઈઝી થઈ જાય ને કે કઈ બી કામ હોય તો આપણે મોબાઈલથી ઝડપ થી કરી શકીએ છે કે કોઈ બી મિનિટમાં આપડા ઘરે આવી જાય
હા મોબાઈલ ના તો ફાયદા પણ છે ને ગેરફાયદા પણ છે ને તમે એમાંથી સારું પણ શીખી શકો છો અને ખરાબ અસર મોબાઈલ થી તો સારું પણ શીખી શકો ને ખરાબ પણ શીખી શકો ને
હા એ તો છે કે આપણે મોબાઈલ થી સારું પણ શીખી શકીએ અને ખરાબ પણ શીખી શકીએ છે પણ આપડે પોઝિટિવ વસ્તુ લઈએ તો સારું છે ને
હમ પેલાના જમાનામાં તો કઈ મોબાઈલ નતો તો બધા એકબીજા સાથે બેસતા વાતો કરતા હવે તો બસ પોતપોતાના મોબાઈલમાં જ બધા વ્યસ્ત હોય છે અ અને પેલું હ
હા એ વસ્તુ છે કે ફોન આવ્યા પછી બધા બઉુ જુદા પડી ગયા છે કે પેલા જેવું એક સંપ થઈને બેસવું વાતો કરવી એવું બધું રહ્યું નથી હવે બધા પોતાના ફોનમાં જ મશગૂલ હોય છે
હમ એજ તો એટલે તો હું કહઉ છું કે હવે મોબાઈલમાં તો એ બધું રેવાનું જ છે એનામ જ મશ્ગુર રહેે છે લોકો પણ તમને નથી લાગતું કે થોડી વાર એક મોબાઈલ નો સમય મર્યાદિત રાખવો જોઈએ
રાખવો તો જોઈએ જ કે અમુક અમુક ટાઈમ સુધી જ અમુક ટાઈમ સુધી જ સ્ક્રીન ટાઈમ રાખો જોઈએ કે આ અમુક ટાઈમ આટલો ટાઈમ જ હું ફોન યુસ કરી છે બધું રાખવું તો જોઈએ બટ ટ્રાય કરીએ છે બટ ઓછું થ થાય બરાબર
હમ તમને તો વધારે મોબાઈલ વાપરવાની આદત હશે નહી.
હા કામ એવું છે એટલે પછી જોઈએ ને ફોન તો.
હમ સાચી વાત છે ના ના સારું છે ને હવે તો હું નવો મોબાઈલ લાઈશ પછી એમાંથી બધું બુકિંગ ને બધું મને ઈઝી પડે ને બધું ક્યાંક ફરવા જવું હોય તો હમ. બીજું બોલો શાંતિ છે?
બસ શાંતિ છે તમે કો.
હમ હમ. આવો ને કોઈ વાર ઘરે બેસજો ને પછી આપડે કઈક સારી સારી વાતો કરીશું.
હા હા મળીએ સન્ડે હોય એ દિવસે આપણે મળીએ ફ્રી થઈને નેક્સ્ટ સન્ડે મે બી.
ક્યાંક ફરવા પણ જઈશું તમે આવજો અમારા ઘરે.
હા પાકું આપણે પ્લાનિંગ કરીને ક્યાંક જઈએ ફૂલ ફેમિલી સાથે. જે બાળકોને બી અનુ ફુલ ડે એમની રજાઓ પણ આવતી હોય એ રીતે આપડણે સેટ કરીને પછી ક્યાંક જઈએ.
હા
હમણાં તો વેકેશન નહી આવે પણ તો બી કદાચ બે ત્રણ દિવસ સેટર્ડે સન્ડે ને બધી રજા આઈ જાય તો આપણે નીકળી જઈએ કંઈક.
હ ના ના કઈ વાંધ નહી હમ.
હમ અને અત્યારે જોવો ને વરસાદની સિઝન છે એટલે વરસાદ હવે ચાલુ થઈ જશે.
હા વરસાદમાં તો બહ સ્વચ્છતા પણ રાખવી પડે ને.
હા
અમારે જવા દો ને અરો બાજુ વાળા બેન એવું કેહે છે કે તમે તમારી બાજુ કચરો નથી વારતા એટલે અમારી બાજુ કરી દે છે બોલો.
આવું ના કરાય ને.
હમ દરેક જગ્યા એ સ્વચ્છ રાખવું એ આપડી ફરજ છે ને.
હા સ્વચ્છતા નહી રાખે તો પછી ગંદગી થશે મચ્છર થશે બીમારી ફેલાશે એના કરતાં ચોખ્ખું રાખવું બેટર છે ને.
હા એટલે જ મને ટ્રેન વધારે ગમે છે કે ક્યાંક જવું હોય તો પછી ટ્રેનમાં બધું સારું હોય છે ને ચોખ્ખું હોય છે.
હા ચોખ્ખું હોય છે ટ્રેનમાં.
હમ તો અમારા સોસાયટી માં કેવું છે બધું?
અમારી સોસાયટીમાં આમ સારું છે ચોખ્ખું છે કે સવારે રોજ કચરો વાળવા આવે છે એટલે સવારે બહુ કચરો હોય ને રોજ ગાડી વાળા આવે છે કચરો લેવા. બધું ક્લીન રાખે છે બધા પોતપતાના ઘરની આગળ બી બધું ક્લીન રાખે ચોખ્ખું રાખે છે.
બરાબર છે સારું ચલો હવે મને બી કામ છે
હમ હમ હેલો સારું ચલો સારું ચલો મળીએ હલો હલો અવાજ કપાઈ રહ્યો છે તમારો હલો સારું ચલો હું તમને કરું પછી કોલ